કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
હું પણ મજામાં છું પણ તમે કેમ છો?
હું મજા માં છુ.
આજે આપણે કણી વિશે વાત કરીશું? હેલો. હલો.
હું કારોબાર કારોબાર અને વ્યવસાય વિશે વાત કરીએ.
એકદમ સાચું વિષય છે વ્યહસ આપણા જીવન અને દેશની. અર્થવ્યવસ્થા સુધારે માટે ઘણો મહત્વનો છે.
હા આ વ્યવસાયથી લોકોને રોજગાર મળે છે અને પરિવાર નું જીવન સ્તર ઊંચું થાય છે.
એકદમ સાચું થયું બેન નાનો વ્યવસાય હો કે મોટે બધા સમાજને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
કઈક કઈક યોગદાન આપે છે.
બિલકુલ સાચો કોસો તમે ઓ તમે ક્યા પ્રકારનો વ્યવસાય વિશે વાત અ જાણો છો?
ઘણા પ્રકારના વ્યવસાય હોય છે જેમ કે કિરાણા દુકાન કપડાની દુકાન ખેતી ડેરી હોટલ ટ્રાન્સપોર્ટ ઓનલાઈન બિઝને અને ઉદ્યોગો છે.
બિલકુલ સાચી વાત કહો તમે બેન કે આજકાલ ઓનલાઈન વ્યવસાય ખુબ તેજી થી વધી રહ્યો છે.
એકદમ સાચી સાચું થયું બેન. ઓનલાઈન ઉદ્યોગ અને ઇન્ટરનેટ અને મોબાઈલ કારણે લોકો ઘર બેઠા વ્યાપ વ્યાપાર કરી શકે છે સોશિયલ મીડિયા પર વ્યવસાય વધારવા માટે ઉપયોગી બન્યું છે.
સાચી વાત કહો.
પણ વ્યવસાય સફળ બનાવવા માટે શું જરૂરી છે. . હાલો. હલો. હલો.
હા હેલો.
હા હા
હા તો વ્યવસાય પણ સફળ બનાવવા માટે શું જરૂરી છે
આ મહેનત પ્રામાણિકતા ધીરજ અને ગ્રાહક સાથે સારો વ્યવહાર આ્છા બાપ તો વ્યવસાયની સફળતા નો આધાર બની ગયો છે
હા આ ગ્રાહક સંતુષ્ટ હોય તો વ્યવસાય આપોઆપ આગે બદલ જાય વધી જાય છે
બિલકુલ સાચું થયું વધારે નફો કમાવા કરતા ગ્રાહકો ન વિશ્વાસ જીતવા વધારે જરૂરી છે ને
સાચી વાત કહો છો તમે અમારા ગામમાં ઘણે લોકો નાના વ્યવસાય થી સારું જીવન જીવી રહ્યા છે છે સ્વરોજગાર આજના સમયમાં ખૂબ જરૂરી છે બન્યો છે ઓર યુવા અ પણન બી નવી નવી કલ્પના સાથે સ્ટાર્ટઅપ કરી રહ્યા છે
એકદમ સાચી વાત થઈ સર સરકાર પણ નાના ઉદ્યોગોને વ્યવસાય માટે સહાયતા આપે છે
એકદમ સાચું કહ તમે આરોગ્ય યોગના યોજના અને એ માર્ગદર્શન મળે છે તો ઘણા લોકો વ્યવસાય એ ઔદ્યોગ બની સફળ બની શકે છે
વ્યવસાય ફક્ત પૈસા કમાવાનું સાધન નથી પણ સમજ સમજાની સેવા કરવાનો પણ માર્ગ છે ને
હા એકદમ સાચી વાત કહો છો તમે કે અ વ્યવસાય લોકોની જરૂરત પૂરી કરે અને રોજગાર આપે તો સમાજ માટે આશીર્વાદ ઓર સન્માન મળે છે
આજે વ્યવસાય વિશે વાત કરીને ઘણું શીખવા મળ્યું ઔર મને ખૂબ આનંદ થયો ઓર વ્યવસાય શરુ કરતા પહેલા શું વિચારવું જોઈએ
હા પહેલા તો બજારની અમ જરૂર સમજની જોઈએ લોકો કયા ઉત્પાદ અથવા સેવા કરની જરૂરી છે જાણવાનું ખુબ જરૂરી છે ઓર એટલે ફક્ત પેસા કમાવા હોવાથી વ્યવસાય સફળ નથી હોતો પૈસા જરૂરી છે પણયો આ યોગ્ય યોજના મહેનત અને સમયનું વ્યવસ્થાપન એટલું જ જરૂરી છે
બેન એકદમ સાચી વાત થઈ ઘણા લોકો શરઆતમાં નુકસાન થતા નિરાશ થઈ ગયા થઈ જાય છે
બિલકુલ સાચી વાત કહો છો તમે વ્યવસાયમાં નફો અને નુકસાન બને આવે પર સફલ વ્યક્તિ એ છે જો હાર માનતા નથી અને અનુભવ માંથી શીખે છે
તમે કોઈ સફળ વ્યવસાયનું કારણમ આપી શકો
હા ઘણા મોટા ઉદ્યોગપતિ નાના સ્તરથી શરઆત કરી હતી એ મહેનત દુર્દશા અને આત્મવિશ્વાસથી એ તેઓ સફલ સુધી પહચ પહોચાવે છે
એકદમ સાચું થયું આજકાલ મહિલાઓ પણ વ્યવસાયમાં ખુબ આગળ વધ વધી રહ્યો છે, એકદમ દર ઘરગુ ઉદ્યોગ, બુટીક, કેટરિંગ. ઓનલાઈન સેલિંગ, બ્યુટી પાર્લર. હસ્તકલા, એ જે મહેંદી, વણાણી જેવા ઘણા ક્ષેત્રોમાં મહિલાઓ સફળ બની રહ્યા છે.
હા, આથી પરિવારની આમદની પણ વધે છે, અને મહિલા આત્મનિર્ભર બને છે. ઓર આત્મનિર્ભર એ આજના યુગની મોટી તાકાત છે.
છે, વ્યવસાયમાં હોય છે.
હેલો, તમારી અવાજ નથી આવી રહી છે.?
વ્યવસાયમાં, ગ્રાહક સાથે સંકટ કેટલો મહત્વ હોય છે?
આ તો ખૂબ મહત્વનો હોય છે. ગ્રાહક સંતુષ્ટ હોય, તો ફરીથી આવે અને બીજા લોકો લોકોને પણ તમારા વ્યવસાય વિશે કહો છો, એટલે નિમ્રતા અને સાચી સેવા વ્યવસાયથી સાચવી જોઈએ, ઓર બલકી મધુર વાણી, સમય પર સેવા અને ગુણવત્તાયુક્ત ઉત્પાદક, વ્યવસાયને લંબા સમય સુધી સફળ બનાવે છે.
એકદમ સાચી વાત થઈ ગઈ છે, યુવા પેઢી માટે અ મારો સંદેશ છે કે, નોકરી સાથે સાથે સ્વરોજગાર વિશે પણ વિચારો કરો. નાના વ્યવસાય થી પણ મોટી સફળતા મળી શકે હે ના?
બિલકુલ સાચી વાત કહો છો તમે. વ્યવસાય કોઈની અ પણ દેશની અર્થવ્યવસ્થાનો આધારી છે. વ્યવસાય દ્વારા વસ્તુઓ અને સેવાઓ નો ઉત્પન્ન થાય છે. રોજગાર મળે છે, અને દેશનો વિકાસ થાય છે. તો નાનો હોય આ મોટો, દર નો એક વ્યવસાય સમાજ માટે મહત્વ યોગદાન આપે છે.
એકદમ સાચી વાત થઈ. ખુબ સુંદર વાત. વ્યવસાય મહેનત, પ્રાણિકતા અને ધીરજ હોય, તો સફળતા તો જરૂર બને. સફલ વ્યવસાય નું રહસ્ય ફક્ત નફો નથી, પણ વિશ્વાસ અને સેવા છે.
બિલકુલ સાચી વાત કહો છો. આજના યુગમાં વ્યવસાય ઘણો પ્રકાર જોવાવા મળે છે. જેમે કે કિરાણાકી દુકાન, કપડોનો વેપાર, ખેતી, ડેરી, ઉદ્યોગ. હોટલ, ટ્રાન્સપોર્ટ સેવા, ઓનલાઈન બિઝનેસ અને મોટા ઉદ્યોગ, ટેકનોલોજીમાં વિકાસ માટે વ્યવસાય કરવાની રીતોમાં બદલા બી આવી રહ્યો છે.
એકદમ સાચું થયું. કોઈ પણ વ્યવસાયની સફળતા માટે મહેનત પ્રામાણિકતા, વ્યવસ્થાપન અને ગ્રાહક પતિ સમાન જરૂરી છે. ગ્રાહક વ્યવસાય નો રાજા કહેવાય છે. એ જે ગ્રાહક સંતુષ્ટ હોય, તો વ્યવ વ્યવસાય સતત પ્રગતિ કરે છે.
બિલકુલ સાચી વાત કહો છો તમે. આજકાલ યુવા પેઢી નોકરી સાથે સાથે રોજગાર અ નફરત રો સ્વરોજગાર તરફ બી, પણ આગળ વધી રહ્યા છે, નાના સ્ટાર્ટઅપ થી લેકર મોટી કંપનિયા સુધી ઘણા યુવા પોતાના અ વિચારોના વ્યવસાયમાં પરિવર્તન કરી રહ્યા છે, તો આ દેશ દેશમાં વિકાસ માટે ખુબ સકારાત્મક અ બાબત છે.
એકદમ ફૂડ બિઝનેસ. સેિ જેવા ક્ષેત્રોમાં ઉૃ્ટ કે છે આમાં મહિલાઓ આત્મનિર્ભર ભૂત બની રહી શકે ન
સાચી વાત કો છો તમે